હલો.
હા, આપડે ભાઈ એડમિશનની પ્રોસેસ કોઈ ચાલુ છે, કે બ થઈ, ગઈ
ના ના ચાલુ જ છે, આજ આઈટીમાં તમારે કરાવશે ને એડમિશન.
હા, આઈટી છે, બીબીએ છે, બીકોમ છે, તમારે બીકોમ, બીસી, તમાર મ કયું સારું, આવે આપડે ચીસ બોટલ ઉપર
જિકાસ પોર્ટલ પરર, તો જો તમારે જે પ્રમાણે, તમારી ટકાવારી હોય, બાર બારમા ધોરણમાં, તે પ્રમાણે તમે ફોર્મ ભરાવી, શકો અને જો કદાચ તમારે કેટલા ટકા છે, આમ
મારા સીતેર ટકા છે, સાહેબ
હા, સિત્તે્યોર ટકા તો તો તમે લાગી જાાવ છો, કદાચ તમારે આઈટીમાં ફોર્મ ભરશો તો એમ લાગી જવાવે કેમું તમારા કારણ ખબર, કે તમે જે ફોર્મ ભરો તેમાં પાંચથી છ, કોલેજો સિલેક્ટ કરવાની એક વ કતા, તમે આ આઈટીની રાખો બીબીએ, ની રાખો વગેરે બીજીે, પણ બીફ વગેરે તમે રાખો, તો ચાલે તો જેનાથી કેવું થાય, કે ત્રણ રાઉન્ડ ભે ચાસ ના પેલા રાઉન્ડમા, તમે લાગી જાઓ
બરોબર, બરોબર અને હસું સાહેબ, તમને આપડે ક કો એમસ લગતી, તમાર ધ્યાન માંને ખાલી સજેસ્ટ કરો ને
એમ એસલેજ હા, એ તો આ પાટણમાં આપણે યુનિવર્સિટી છે, એચ એનજીયુ ત્યાં આગળ એક ડિપાર્ટમેન્ટ આવેલું છે જ
બરોબર ફી કેટલી છે, સાહેબ આપડે
હા, અહંયા જોવને છ, મહિનાની. ફી ચૌદ હજાર પાંચસોને સિત્તેર, એટલે એવરેજ પંદર હજાર,, તો એ તમે ગણી લો અને બીજી એક્ઝામ ફી કઈક અલગ હોય, એટલે ટોટલ તમારે એક વર્ષ નનું કદાચ ગણું, ને તો બત્રીસથી તેત્રીસ હજાર, ખર્ચો થાય
બરાબર વર્ષે?
હા, વર્ષે બત્રીસ થી, તેત્રીસ હજાર એટલો ખર્ચો થાય, જે ફી અને એક્ઝામથી બને ટોટલ કરીએ
અને આપડે કોઈ, સરકાર તરફથી લાભ મળે કે ના મળે થાય
ના ના મળે છે સરકાર તરફથી પણ વીસ હજાર શિષ્યોથી તમને મળે
બરાબર એટલે વર્ષે મલે કે છો છો મહિને મળે સાહેબ
ના ના વરષે જ મળશે
અને કોલેલેજમાં કોઈ ફેસ્ટિવલ બેસ્ટિવલ થાય ખરી સાહેબ
હા હા બધા બધા ફેસ્ટિવલાય છે જો નવરાત્રી હોય તો નવરા થાય બીજા પણ કોઈ ફેસ્ટિવલ વગેરે પણ થ એને પ્રેશર પાર્ટી પણ થાય હા હા યુથ ફેસ્ટિવલ પણ હમણાં જ થયો છે લગભગ બે મહિના જેવો ટાઈમ થઈ ગયો અઢી મહિના ગયો જેવો ટાઈમ
પણ પછી સાહેબ આપડે ગણેશ ઉત્સવ થાય કે
હા હા ગણેશ ઉત્સવ પણ થાય છે તેમાં અને ગ ગણપતિ દાદાની જે મૂર્તિ લાવવામાં આવે છે અને બીજું પણ ઘણા બધા પ્રોગ્રામો કરવામાં આવે છે
આપડે સાહેબ સેમિનાર થાય ને એઆઈ નો
હા એઈ સેમિનાર એઆઈ સમિટ એવો કઈક સેમિનાર થાય તો છે પણ હજુ સુધી હું તો કઈ જોડાનો નથી એમાં
ના બરોબર બરોબર ના બરોબર પછી બરોબર બરાબર અને આમાં આમ કેવુંડીવું હુ
હા સ્ટડી તરીકે તે ગણો તો સારું છે પણ કેવું કે તમારે સેલ્ફ સ્ટડી કરવી જોઈએ કે ગમે ત્યાં પણ તમે જશો કોઈ પણ ભ ગમે તે ડિગ્રી લેશો કે ગમે તે તમારે રે પોતાની સેલફ સ્ટડી કરવી પડશે કારણ કે કોલેજમાં જે એટલું બધું પ્રોપર પણ ભણાવ નથી કે જેટલું આપણને સ્કૂલ માં પણાવતા સમજ્યા
અને આપડે અંદર થી શુંવું શું આપે આઈ આઈ કાર્ડ બુક બુક આપ
હા હા બુક પણ તેમની તરફથી મળે છે જે હા આઈ કાર્ડ પણ મળે પણ એમાં તમારે પૈસા ચુકવવા પડે છે સો રૂપિયા ના એ ફી માં હેરા નથી લેતા આમાં જો ફી તો આમ તો વધારે જ લેશે માર તો એવું કહેવું કે તેમને આઈ કાર્ડ પણ ફ્રીમાં જ આપવું જોઈએ કારણ કે ફી પણ ઘણી બધી લે છે
હા અને સાહેબ એમક એક્ઝામ ફોર્મ ની કેટલી હોય સાહેબ અંદાજ તમારા મતે
એક્ઝામ ફોર્મની ફી તો લગભગ બે હજાર ને પંચોતેરમી એટલી કઈક પડી હતી જે હમણા એક એક એગ્ઝામ બતાય ફર્સ્ટ સેમની એમાં અને બીજું અ એક હવે બીજી એક્ઝામ બાકી છે તેમાં પણ
એ નઈ હું શું ક સાહેબ આમાં આપડે પંદર હજરમા એકજીમ ફોર્મ થી અમને ના લેવું જોઈએ જેમ તમે આઈ કાર્ડ ની લો લો એ વી રીતે.
હા તો મને કોયો તમારો અવાજ નથી આવતો
હલો હલો આપડે એક્ઝામ ફોર્મની ફી પેલા આપડે કોલેજ ની ફી ની અંદર ના લઈ લઈ જઈ શકાય કોલેજ વાળા
ના ના એ એવી રીતે નથી લેતા એરા ડાયરેક ઝિકાસ આ જે આ યુનિવર્સિટીની જે વેબસાાઈટ છે ને તેમાં ડાયરેક્ટ એને પછી ચૂકવી જાય છે ઓનલાઈન ચૂકવવાની થાય છે અને તમે જે પણ ફરી એક સેમેસ્ટર ફી ભરો તે પણ ઓનલાઈન ચૂકવાય છે જેનાથી કેવું થાય કે તમારી સાથે કોઈ જાતનો ફ્રોડ વગેરે ન થાય કે કોલેજમાં કોઈ વધારે પૈસા એ પણ ના લે એવું બધું સમજા
હા સમજા અને આપડે પાસિંગ નો રૂલ્સ બુલ્સ શું થો સમજાવો ને થોડું ડિટેલમાં-'
હા તો જોુ પાસિંગમાં તો કેવું છે કે સિત્તેર ગુણનું પેપર આવે અને ત્રીસો ગુણનું પ્રેક્ટિકલ આવે એમાં તો જો ત્રીસ ગુણમાંથી તમારે બાર ગુણ લગભગ આઠ ગુણ કે એવા લગભગ બાર ગુણ લાવવા પડે છે. પાસ થવા માટે, અને સિતતેર ગુણમાંથી અઠવીસ સાહેબ. અઠવીસ ફૂટ લાવવા પડે હા પણ આમાં કેવું છે કે થોડુંક ઇન્ટીગ્રેટેડ કોર્સ છે, એટલે આને વધુ ઇંગ્લિશમાં જ આવે છે. એ તમારે થોડી ભણમાં તકલીફ પડી શકે છે. અને એઠ પણ આવી શકે એટલે એના માટે તમારે તૈયારી રાખવી જ પડે પહેલા થી જ. કારણ કે અહિયાં રિઝલ્ટ પણ ઓછું આવે છે હા.
અને આપડે એટી બેટી આવે તો છ છ મહિને આવે સાબ કે વર્ષ
ના એથી આવે તો એક વર્ષે પાછી તમે સોલ્વ કરી શકો. જયારે થી એ સેમેસ્ટરની એક્ઝામ હો હા એની પણ ફી હોય, એમાં કેવું હોય કે જો તમારે ત્રણે મેક્સિમમ ત્રણે આવે, તો તમારે પાંચસો રૂપિયા થી ભરી જો કદાચ ચાર કે ચાર થી વધારે હોય તો તમારે બે હજાર રૂપિયા ફી ભરવી પડે છે, જે એક્ઝામ ફી ગણે. એવીડતે હોય છે.
બરોબર. અને અને કેન્ટીન વેન્ટીન છે સાહેબ ગાર્ડન બાર્ડન?
હા ગાર્ડન કેન્ટીનની બધી સુવિધા, ના અહીયાં સ્પોટ કઈ થતું જ નથી. એક વખત વાતચીત પણ કરી હતી. પણ સર ના ભડતા હતા કે અમે સ્પોર્ટમાં કોઈને ભાગ, રખાવતા જ નથી. અને એમાં પણ વાત હ બોલો. હા એ તો લે છે સ્પોર્ટસ ની લે છે જીમની પણ કઈક લેશે, મેં તો એવું પણ જોયેલું છે. હા થવો જ જોઈએ ને કાયદેસર થવો, જ જોઈએ જો અંદર જીમની પણ કઈ ફીલે છે, હવે આપણે ક્યાં જીમ કરવા જઈએ છીએ. છતાં એવી ફી છે હા.
બરોબર. અને આમ કોઈ સ્ટ્રીટ બી સ્ટ્રીક હાલ તો અમે જમીન આયા બહાર બેઠા.
બરાબર હા.
એટ જેમાં હા એટલે રજીિસ્ટ્રેશન કરાવ ફોર્મ ભરવા ચોઈસ ફિલ્ડિંગ બાકી છે હજી.
બરાબર.
સિદ્પુર હારી એચ એન જુ હારી કે આપડે ખેવા હારી ગણપત.
હા ખેરવા જે છે તે પ્રાઇવેટ છે લગભગ. અને તે તો મેં નામ સાંભળેલું કે તે ગણપત વિજ્યા યુનિવર્સિટી છે. તેમાં પ્લેસમેન્ટની કંઈક સારી સુવિધા હોય છે જે તમને મળી જાય છે. અને એટલું બું ના તો મેં સાંભળ્યું છે ત્યાં સુધી કોઈ, કંપની પણ આવતી નથી લેવા કોઈ બી ઇન્ટરવ્યૂ વગેરે ક લેતી નથી કે કઈ નહી, એટલે અહીંયા વિદ્યાર્થીઓ ભણે તો છે, પરંતુ તેઓ લાગે શકતા નથી.
હ સાહેબ આ આપડે રાજા રાતન પૂરતી આઈયએ ગ તો આપડે હોસ્ટેલની કોઈ સુવિધા બવિધા ખરી થાય.
હા હા યુનિવર્સિટીમાં છે, બોસ બો હોલ બ છે જે આપ ડિપાર્ટમેન્ટ છે તેની બાજુમાં જ છે બોઈસ, હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ પણ તે બાજુમાં છે. હ એમાં કેવું હોય છે કે એક છ મહિનાની રૂમ એક રૂમની, તમારે એ પર પર્સને છ હજાર કંઈક ચૂકવવા પડે છે, અને જમવાનું હોય તો એ તમારે ટીપિન અલગથી બંધાવવું પડે. જે બહારથી કોઈક અમુક લોકો હોય કે જે એને છોકરાઓને જમારતા હોય, અને તે તેઓ ટિફિન પણ હોસ્ટેલ સુધી પકડાવે છે
અને હોસ્ટલમાં આમા અપડાઉન કરાય સાહેબ કે તમારા માટે કઈ હોસ્ટેલમાં રહેવાય
હા મારા મતે તો એવું જ છે કે હોસ્ટેલમાં રેલુ સારું કારણ કે અપડાઉન કરો તો તમારે ઘણો બધો ટાઈમ એને બગડે છે અને તમે દરરોજ અપડાઉન કરો તો તે પોતાના માટે પણ સારું નહીં કારણ કે બસમાં જ ચડવું તે બસની રાહ જોવી અમુક ટાઈમ બસ ના મળે તો મોડું પણ થઇ જવાય
અને આપડે સાહેબ એ ની આપડે અપડાઉન કરીએ કે પાસ પાસ ન શું ખર્ચ થાય થોડું કોન સાહેબ મને
હા જોઓ પાસમાં તો કેવું કે તમે મારા અમુક મિત્રો જે ડીસાથી જૂના ડીશાથી અપડાઉન કરે છે તેમણે છ મહિના લગભગ ત્રણ મહિનાના અઢારસો રૂપિયા કે એવું ક થાય છે જે એક્સપ્રેસ બસપાસ નીકળે એટલે ત્યાંથી તમે કોઈપણ એક્સપ્રેસ કે લોકલ બસ બંનેમાં બેસી શકો અને તમને સીટ પણ મળી જાય એ બધી સુવિધા હોય છે અને કદા તમે લોકલ બસ પાસ કઢાવો તો જે લોકલ બસ હોય તેમાં જ તમને બેસવા મળે
અને અને સાહેબ આપડે મહી મહિના મહિને પાસ કરવાનો હોય કે બે બે મહિને
ના જો તમારે કદાચ પંદર મહિના નો પંદર દિવસ નો બસ મા ઘટાવો હોય તો ઘટાવી શકો મહિના નુ પણ ઘટાવી શકો મહિનાનો પણ કડાવી શકો અને છો ત્રણ મહિનાનો પણ કડાવી શકો
બરોબર બરોબર અને આપડે કોલેજ સ્કૂલ ડ્રેસ પરાદ મારે હોય આઈ કાર્ડ બાઈ કાર્ડ પહેરી ને એમને આવાનું વા બનું
હા જો કોલેજમાં આઈ કાર્ડ ફરજિયાત છે પણ સ્કૂલ ડ્રેસ એવું કઈ છે છે જ નહીં તમે નોર્મલ જે પણ કપડાં પહેરી ને આવો તે પહેરીને આવી શકો છો પરંતુ આઈ કાર્ડ લીધુ હોય કારણ કે મેં યુનિવર્સિટીમાં એન્ટર થવો ત્યારે જ તમારેને જે એન્ટ્રી વગેરે કરવી પડ તેમાં તમારી પાસે આઈ કાર્ડ હોય તો તેઓ જવા દે છે સમજી યો
આપડે કઈ લેંગ્વેજ બોલવાની હિન્દી કે ગુજરાતી કે ઇંગ્લિશ કોલેજમાં કે ગમે ચાલે થાય
અત્યારે તો જો ગુજરાતી જ ચાલે પણ તમારે જે શિક્ષકો ભણ તે પણ ગુજરાતી ભણાવ છે પરંતુ જે એક્ઝામ વગેરે હોય તેમાં તમારે ઇંગ્લિશ જ લખવું પડે એનાિવાય બીજું કંઈ તમે ના લખી શકો
અચ્છાને એટલે કોમ્યુનિકેશન સ્કીિલ આપડે ડેવ ડેવલોપ તો કરવી પડે ને
હા એ તો કરવી પડશે કારણ કે એના સિવાય તો તમે ક્યાંય વાત જ નહી કરી શકો ઇંગ્લિશમાં અને આ જે આઈટી ફિલ્ડ છે તેમાં જે પણ વાતચીત કરવાની હોય બધી આઈ ઇંગ્લિશમાં જ પહેલી હોય પછી તમારેને જે
ભાઈ એમી આપ આપડે ખરી સાહેબ આ એમ પી આપો
હા લગભગ તમે સરને વાત કરો તો તેઓ આપે તો છે પણ મેથેમેટિકમાં વગેરેમાં કઈ નહી આપતા મેમ બીજું કે એવું કહે છે કે તમે જે લાસ્ટ યર બે યરના તમે બે વર્ષના તમે પેપર કરી દો તો તમે પાસ થવાનું સંભાવના સારી રહે છે એવી રીતે
બરાબર બરાબર રિજલ્ટ મહિને મહિને આવે કે છો છો મહિને આવે
ના ના જો રિઝલ્ટ તો તમે ગણી શકો તો આઠ મહિને જ આવે આઠ મહિને નની વધારે ને કારણ કે અમારે જો હમણાં પહેલાં સેમનું જે રિઝલ્ટ આવ્યું તે ઘણું લેટ આવ્યું એમ
ઓહ શું આ છે તો અમારે એસબીઆઈ કેસ્ટે સુ આયા
એસ જીપી એ હા, મારે છે, છ પોઈન્ટ બે છ, પોઈન્ટ હ છ, પોઈન્ટ બે છે, મારે અને આમાં કેવું છે. હા, ખુબજ સ્ટીક આવે છે, અંદર લગભગ ત્રીસ ટકા જ. વિદ્યાર્થીઓ પાસ થયા છે, અને અમારા જે અમારા રૂમમાં એસી, રૂમનો એસી જણાનો ક્લાસ છે. જેમાં ખાલી બાર જણા, જ પાસ થયા અને બારમો નંબર મારો છે. અરે રિઝલ્ટ ખુબ સ્ટ્રીક, આવે છે.
બરો, બરોબર.
રિઝલ્ટ ખૂબ સ્ટ્રીક આવે છે, સમજીયો એટલે તેના માટે તમારે સ્ટડી કરવી પડશે હમ, હા એ તો કરવી જ પડશે.
બરાબર, બરાબર બીજું કાઈ સાહેબ કોલેજ લગ્યા
ના બીજું, તો બસ સારું છે અત્યારે, તમે બારમું ધોરણ ભણી રહે, એમ